હા બોલો ટાઈમ ન ધ્યાન જ ના રહવુ
હા
એટલા શું કેતા હતા આપડે
શું ક ટોપિક હુંહી, ભૂલી ગઈ.
કોઈ ચાલ આપણે સ્ટડી ના ટોપિક લઈએ. તમે કેટલી સ્ટડી કરેલીશ તમે યોગા પર ભણેલા છો, તમે કઈ
ના યોગા પર ભણેલું નથી.
હમ્મ
હ મેં તો બી એ સુધી જ ભણે છુ.
હમ બી એમાં કેવા સબ્જેક્ટ બધું ઇન્ટરેસ્ટિંગ હોય બધુ
આર્ટ હા સોશલ સ્ટડી બધુ
હમ્મ હમ્મ અમારે અહીં એક મંદિર છે, તૈં રોજ સાંજે છે ને ફ્રી માં યોગા ક્લાસ કરાવે છે. આંટી છે એમ તો યોગાની જ ડિગ્રી છે, એમની જોડે તો એ શીખવાડે છે બધા ટાઈપ નાહી ઓગા બધા આંટી લોકો ભેગા રહે સાંજે
હા ના હું તો એમનેમ શીખી ગઈ છુ, હું તો ઘરે અહિયાં ઘરે શું કરુ
કેટલા બધામાં ક્લાસીસ હોય છે, ઝૂમ પર ને બધે
હા જોકે એ બધા ક્લાસ માં તો હું નહીં પડતી પણ અમુક બધા અમુક સોશિયલ મીડિયા માં તે બધું જોયું ને તો બે અઢી વર્સ ઇન્ટરેસ્ટ જાગી ગયો છે. તો હવે યોગામાં એટલું બધું મન લાગી ગયું છે, કે એક દિવસ જો ના કરો તો ચેન નહીં પડતું એવુ છે.
ઓહો એટલું બધું આ હું ક્યારે થઈશ કોન્સિસ્ટન છે એમને હા એમને હા અરે ના હું કઉ છુ, તો ખરી કે ના પણ પેલું કેવાય ને કે ત અક્ષય કુમાર કહે છેને, કે તમારે તમારી બોડી માટે વન આવર તો નીકળવો
હા એ તો છેજ
એ સવારે ચાર વાગે ઉઠે છે, પેલો કપિલ શર્મા શો આવે છે ને એમાં પણ એ જયારે આવવાનો હોય, નેને ગેસ્ટ તરીકે બોલાવે ને તો ઓડિયન્સને સવારે ચાર વાગે જ બોલાવે છે, પછી બધા સેલબ્રિટી પણ એવું કહે છે કે તમે છેને, છ સાડા છ પછી કશું ખાશો નહી. ડિનર છો છાડા છો, એ કરી લો તો તમારું ડાયજેશન સારું રહેશે કારણ કે ફૂડ ડાયજસ્ટ બઉ ટાઈમ જાય પછી તમે આઠ નવ દસ વાગે ખાઓ તો પછી ફૂડ ડાયજેેશન થતા, બઉ ટાઈમ લાગી જાય એવું કઈ હા તો પછી બધા કોમેન્ટમાં લખતા હતા કે છો સાડા છો તો અમે લોકો ચા પીએને જો અમે ડિનર કરી લે તો રાતે તમને ભૂખ જ લાગે અમને તો
હા રાત્રે ભૂખ લાગે કે એવું કયું હોય ને તો દૂધ પી લેવાનું કે પછી કોઈ સૂપ છે કે
કરી દીધું છે ભલે ગરમ કરેલું હોય કે કશું વાગ્યું કર્યું હોય ને તો હળદર વાળું દૂધ પી લઉં
હા તો રાત્રે બહુ ભૂખ ને એવું લાગે તો મમરા છે કે એવું કઈ લાઈટ હોય ને તો ખાઈ લેવાય તો ચાલે સેવ મમરા છે કે એવું કઈ ખાઈ લેવાનું બૌ હે
હમ્મ નાસ્તા તે પેટ નહી ભર પણ કોઈ દિવસ પેલું કેવાને પડી કાખેને પેટ ના ભરે એમ બધું હવાજ ખાતા હોય ને એવું લાગે એમ કઈ ગમે નહી પેલુ દાળ ભાત રોટલી શાક આવું બધું ખાઈએ ને ખીચડી શાક
હા હમ્મ
બોલો તમારું ફેવરેટ સ્નેક શું છે એકદમ જે હેલ્ધી હોયએ
મારે તો ફેવરિટમાં કહું છું તો ખરી કે હું તો ફુલ્લી ડાયટ ડાયટિંગ કરું છું એટલે મારે તો અત્યારે કેવું સાંજે ગ્રીન ટી હોય ના એટલે ખઉં છું બહુ ઓછું ખઉં છું પણ હું તો મહિને કદાચ
અચ્છા ગ્રીન ટી માં કે એ છે કે ગ્રીન ટી ના પીવી જોઈએ કારણ કે જે અંદર શું કેહેવાય પેલું બેગ ટી બેગ આવે ને એ પ્લાસ્ટિક નું હોય છે. એ ગ્રીન ટી પીવો છો કે છૂટો પાવડર લાવો છો તમે મારે મારે ઘેર છે ગ્રીન ટી એ પેલું એના વાળી છે આપડે દોરાથી પેલું લટકતું નહી હતું ટીબેગ વાળું એ તો એ પ્લાસ્ટિક નું હોય છે હા
કંઈ નથી હોતું હું તો પીઉું છું હું તો કેટલા ટાઈમથી પીઉ વરસ થી પીવું છું
હા એટલે અંદર માઈક્રો પ્લાસ્ટિક ન જે માઈક્રો ફાઈબર હોય ને એ ધીમે ધીમે હાર્મ કરે કેન્સર થવાનું પછી સ્ટાર્ટ થાય કેટલા બધા જણાવ કે છે જો કે પ્લાસ્ટિક તો એમ પણ ખરાબ હોય ને પેલું ચોપિંગ બોર્ડ આવે છે ખબર એ પણ કઈ છે કે નાલ લાકડાનું
તો એમાં પ્લાસ્ટિક નું ક્યાં આવે છે ગ્રીન ટીમાં પ્લાસ્ટિક નું નથી આવતું
ટી બેગ કઉ છું એ પ્લાસ્ટિક નું આવે મારા ઘરે છે લિપ્ટનનું એ જ હું એ જોઈને જ હું કહું છું
હું લિપ્ટન નું નથી લાવતી હું તો ટેટલી નું લાવું છું પણ હું તો એટલીને લાવું છું અને એને તો તમે ટચ કરો નેને તરત જ ફાટી જાય છે.
ઓહ ખબર નઈ એનું મને નઈ ખબર છ કે ખાસો ટાઈમ થયો. પીરિયડ્સ પર લવ તો અમુક વાર ગ્રીન ટી પી લઉં છો? એ ટાઈમ પર પણ હું તો યોગ એ ટાઈમ પર તો યોગાના પોઝ માં ચોવીસ કલાક બેઠેલા હોય એ, દુઃખ એવું એટલે પેલું કહઉ ચાઇલ્ડ પોઝ નહી કેતા જે ને ઘૂંટણ થી આખું પેટ ના પડે સુુંજે ને હાથ બંને લાંબા કરી દેયે. આખા નીચે નમી જઈએ એમ એવી રીતે કેમ બધુ કોળ્યા બોલો બીજું
બસ જો બીજું કઈ નઈ
ક શું નઈ
હું લખીને ઊભી થઇ જો ચાલતા ચાલતા વાત કરું છું.
હા
પગ છૂટા થાય.
હમ ચા પી લીધી અત્યારે.
મેં તો હા ચાપી દીધી ત્રણ વાગે. હવે ત્રીજી વખત ચા પીવાન ટાઈમ થશે.
અત્યાર તો ઠંડી છે એટલે ચા જોઈએ જ
અરે વરસાદને ચા ભજીયા મળી જાય તો બીજું શું જોઈએ. તમે ખાવ છો ભજી જ્યાં ને એવુ બધુ ઘરનું બનેલું એવું ખાવ છો?
જ્યાં હું ખઉં છું પણ હું છે ને રાત્રે નથી. હું રાત્રે નહી ખાતી દિવસે ખાઈલો છું હમ.
તો ડાયજેશન ને બધું બ્લડ, સુુગર લેવલ બધું મસ્ત હશે..
હા.
હમ બરોબર સરસ. હેલ્ધી બોડી લેવા માટે તો વાપર શું. કોઈ દિવસ દવાખાન હોસ્ હોસ્પિટલ જઈએ ને તો ખબર પડે કે લોકો કેવી કેવી હેલ્થ ઇસ્યુઝ થી પરેશાન છે.
સાચી વાત છે.
એકદમ ગ્રેટટ્યુડ આવે કે આપણને એવું નથી.
હમ. હેલ્થ નું ધ્યાન તો પેલા રાખવું પડે.
હમ. એક દિવસ જો હેલ્થ સારી ના હોય તો આખો દિવસ બગડેયા પછી, ભણવાનું હોય જોબ હોય ઘરનું કામ હોય તમને પોતે જ પોતા એમને નવરાણ કઈ કામ ના હોય તો પોતાને તમને મૂડ ના આવે. એલે તમને પર્સનલી ગમે જ નહી. એજ ના
હમ
અહંયા યોગા ડે પર મોટો ગ્રાઉન્ડ છે ને તો એ બધા ભેગા થાય છે. યોગા કર સવારના કેટલા ચાર-પાંચ વાગ્યા.
આ હા.
ખસ્સા બધા લોકો આવે ખસ્સા બધા અને અમે મેન તો જે તમારા ઉંમરના હોય બધા લેડીસ લોકો બો આગળ
હા.
કે કે એક દિવસ મળે છે, તો પોતાની માટે કાડીએે. ઘરના કામમાં મને બધામાં બિઝી હોય એટલા.
હમ.
આમ. બ્લોટિંગ થાય છે તમને?
પેલા મને પ્રુટીનનો પ્રોબ્લેમ બહુ જ હતો, પણ હવે આ યોગા પછી મને બધું બંધ થઈ ગયું. બ્લોટિંગ થાય પછી હા બહુ ખાઈ લઈએ ને તો થાય પછી અમુક વસ્તુ પચે નઈ ને. તો બી ફ્લોટિંગ થાય. એટલે અમુક વસ્તુ ખાવા પીવાવામાં બહ ધ્યાન રાખવું પડે હમ. બઉ હેવી તમે ખાાવ ને તો બ્લોટિંગ છે કોન્સ્ટિપિસન છે. મલબ કોન્સ્ટીબ્યશન નનો પ્રોબ્લેમ બહુ હતો ફ્લોટિંગ નો. તો પણ આ યોગા ને એવું બધું કર્યું ને ત્યારથી હા.
એ સ્ટેન્ડર્ડ થી એ દવા ચાલુ હતી ચાર પાંચ વર્ષથી બધા બઉ ક્લિનિક હોસ્પિટલ બદલે આપ પણ બધા પાસુ દવાઓ જ કરે લિક્વિડ હ. ગોળીઓ આપે બસ એજ ખાખા કરી પણ તોય એટલું નહી.
ના દવાઓનું ગોળીઓ તો બહુ નહીિ ખાવાનું દવાઓનું ગોળીઓ તો છે ને તમારા કિડની
સ્નાયુઓ ઢીલા કરે હતા એ અને આ જંક કઉ. એવું નને કેું ખાતું હું વાત કરું છું કે ભાવે ભાવે એનો મતલબ એવુંને કે હું ખઉં છું. તોધ વાત કરી પણ કોઈ ખબર ન. ત મારી બોડી એકદમ બહ પાતળી થઈ ગઈ છે?
હા.
પીરિડ ના ટાઈમ પર તો પછી બ પ્રોબ્લેમ આવે. હમ ત્યારે તો પછી ડાયજેશન ખતમ પેટ જામ.
હમ તે એ ટાઈમે છે ને લિક્વિડ એ ટાઈ લિક્વિડ લઈ લેવાનું સૂપ છે કે સાંજે દાળ નો સૂપ છે કે એવું કઈ. પી લેવાનું એ દા બધી દાળ પ્રિમિક્સ આવે ને દા દાળ આવે ને અળદ ની મગની ને તુવેર ની એ શેકી લેવાની એની અંદર અરે હા એ ને સકા મરચા છે, મરી છે જીરું છે લીમડી છે બધું શેકી લેવાનુ અને પછી એને એનો શેકિંગ પાવડર બનાઈને બહેણી ભરીને મૂકી દેવાનો ફ્રીજમા અને પછી તમે જયારે, રાત્રે પીવું હોય ને ત્યારે તમારે કોઈ બી તમને જે સબ્જી વેજીિટેબલ તમારે જે અવેલેબલ હોય ને એ ઝીણા ઝીણા સમારીને લાઈટ તેલ મૂકી અને અંદર તાતડીને પાવડર નાખી પાણીાઢી દેવાનું એટલે મસ્ત સૂપ રેડી થઈ જાય. તો તમને હેવી બી ના લાગે કઈ જ નઈ અને તમારુ
અચ્છા હમ હમ સોપ તો સારા આવે આમ ગરમ ગરમ ને સોપ પીર ભૂખ લાગે.
હ ના દાળ ન દાળ નું સૂપ તમે પીો ને તો કઈ જ નહી તમારું પેટ ભરી જાય દાળના સુૂખથી હા.
એના વગર એમનેમ વેજીિટેબલ સૂપ છે, તો થાયમ પછી નોન વજ પણ ખાવાનું ના પાડે છે ડાયજેશન માટે
હા હ નોનવેજ તો જોકે હું બી નહી, ખાતી એટલે મ નોનવેજ ન મને બી કોઈ આઈડિયા ના છે.
હમ અને રોટલો કેવું કશું હોય તો પણ
ના રોટલો તો ખવાય રોટલો તો બહુ સારો
તો પણ બાજરીને મકાઈ ન કે છે કે ગરમ પડે ને તોય નથી. કશું નહીિ પચતું આમ બહુ પ્રોબ્લેમ પડે છે નહી ખાતી હું બહાર ન દાનું છુ, ચૂરણ
તમારી બોડી વીક છે ને એટલે તમને આ બધા પ્રોબ્લેમ બીજું કઈ નહી બસ એનું તો તમે તમને કીધું ને એવું તમા ગ્રીન વેજીટેબ બલને બદધુ
આદું વધારે નાખજો એલે તમારા બાાયપછ ચ અરે આવું ના કહ પી તી ગડી. નહી પીવું તો કઈ હ મારે પીશું આવું માર જંક ફૂડ નહી પીવું મારે પસંદીદા કપડાં નહી પેરું તો હું એક બાજુ ભણું કરાક. એ કરુ બેલેન્સ કરું છું ફિફટી ફિફટી રાખવાનું બહુ એમ નય. એમને મન થયુ કે હા ચાલો ખઈ લઈ તો એવી રીતે નહી બહાર લગ્નમાં ગયા હોય તો પછી. ખાઈ લેવાનું તો એ પણ માપનું ખાવાનું પેલું કેને જેટલી ભૂખ લાગી હોયને એન્થી તો ઓછું જ ખાવાનું.
હા.
મેં એક વિડીયો જોયો હતો ને એમાં શું હતું એક. સાત્વિક મુમેન્ટ કરીને યુટ્યુબ ચેનલ જે લોકો બધું સાત્વિક ખાવાનું જ કે. રોટલી તો ઘઉં ની નહી બધું અંદર લોટ હોય ને એની અંદર પાલક બાલક નાખી ને ગ્રીન કલર ની રોટલી. તો એ લોકોએ એવું કહે છે કે એક મતલબ મિક્ચર લીધું આપડણે ઘઉં. ગ્રાઇન્ડર યુઝ કરતા.
હા હા હા.
હતા કે એની અંદર છે ને ફૂલ ઠસોઠસ બધું વેજજીટેબલ ને બધું નાખી દી પછી છે કે જો આ ગ્રાઇન્ડરને મેં ઠસોઠસ ભર્યું છે હવે ગ્રાઇન્ડર ઓન કરોને તો ફરી ઓન થવું પણ ફર્યું નહી અંદરનું જે ચોપર આવે એ. તો કહે છે કે તમે તમારું પેટ આવી રીતે ભરો તો પછી એ શું થાય કશું નહી એટલે ભૂખ લાગે. થી ઓછું જ ખાવું સારું અમાર છોક પોઈરો છે ને કોલેજમાં તો હું જોઉ ને તો કેન્ટીન કેન્ટીનમાં પણ વધુ અનહેલ્ધી બીજ મને છે મેગી ને બધું મને ખબર ને મેગી લોકોને ભાવે છે કેમની કાચો મેદો કેમને ભાવે છે?
હમ્મ.
તો પછી એ છોકરો રોજ છે ને પફ જ ખાતી હો રોજ બ્રેક પડે ને એટલે પફ લઈ આઈ જાય એને જાત જાતની ચટણી મેયોનીઝ હોય. ને કેચઅપ હોય પછી. ચીઝ ને એ બધું રોજ પફ ખાય ને રોજ બ્રેડ પકોડા બ્રેડ પકોડા તળી ના જેવા તેવા જ આવે છે અને સમોસા પણ તો એની પર કાચું બેસન લટકતુ આમ ટીપા પડતા ને. બ્રેડ પકોડા પર ચોટેલા હોય છે મેં કીધું આ રોજ-રોજ પફ ને આ બધું કેમનું ખાય છે. હું તો એક દિવસ ખઉં તોય મન તો એટલ પ્રોબ્લેમ થાય ને.
હ.
પછી આમ થોડું જીવું બળી જાય કે આવું કેવું યાર આટલ બધું ઇમ્યુનિટી પાવર છે એમનો.
હમ્મ.
મને તો શરદી ખાથી પણ તરત થઈ જાય. તરત એટલે તરત કોઈ આમ એક સેકન્ડ માટે બાજુમાં હું કોઈ કોઈને શરદી થઈ ગઈ તો મને તરત ઇન્ફેક્શન લાગી જાય છે.
હા તમારી ઈમ્યુનિટી પાવર છે ને વીક છે તમે જે વાત કરો છો ને તમે જે કહો છો ને મને એની ઉપર હું કહું કે તમારી ઇમ્યુનિટી પાવર છે.
અને મેં બહુ કામ કર્યું છે આની પર બીટ નો રસ છે ખઉ છું હું બધું હેલ્ધી વેજીિટેબલ ફ્રૂટ ખઉં છું હમણાં તો મારે ઘરે છે ને પેલું નવું રેસીપી મારા બાય બનાઇતી પેલું પાલક અને પાલક નઈ આપડે ક્યાંઈક ભાજી હતી કશાકની. ભાજી અને મગ મગ ચણા ખબર નહી. એમ પણ બહુ મસ્ત બન્યું તું રેસા વાળું ખાવાનું વધારે કે ડોક્ટર કબજીયાતમાં પછી કઈ એપલ ને દહી દૂધ નહી લેવાનું ચાય ઓછી કરવાની કોફી તો ભૂલી જવાની કે કોફી જેવું છે કઈ
હા કોફી ના પીવાયે સાચી વાત છે હમ.
એક તરફ આમ એવું થાય કે હું ત્રણ ચાર કપ દિવસ ની ચા પીવું છું અને બીજી સાઈડ એમ કે પછી અત્યારે નહીં પીયું તો પછી- પછી એક ટાઈમ પર તો યાદ નહિ ટાઈમ થયો છે ચા નો કેવું કઈ
સાચી વાત છે.
જ્યાં પણ એક રકા બી એક રકા બીજને એક રકા બી ફૂલ નહી અડધી રકા એટલે અંદર ગણી ને તમે થોડી મોટી ચમચી હોય ને એ ત્રણ ચાર ડ્રોપ નાખો ને એટલી ચા.
હા.
તો એવું નહી રકાબી ભરી ને એવું.
હમ.
જોઈ હવે તમારી આટલું મને કીધું તો હું કહીશ મારા ઘરે હું ટ્રાય કરીશ
કરજો કર દ સ્યો કરજો સ્યો